હેલો
હેલો
હેલો
હા અવાજ આવે છે મારો? આવે છે. કેમ છે?
મને સારું છે તમને?
હું એ મજામાં છું.
શું કરો છો અત્યારે?
કાઈ નહી જો આરામ કરીએ છીએ તડકો એટલો છે બહાર બહાર નીકળાતું નથી તડકામાં
એ વાત
આ વર્ષે બહ ગરમી પયડી હો? હેલો.
હમ બોલો બોલો
બોલો શું છે બાકી શું ચાલે તમારી વેબસાઈટમાં
કઈ નહી જો શાંતિ હું કોલબેક કરો એક મિનિટ
હા હા